સ્કાર મિત્ર કેવું છે?
મિત્ર મજામાં છે. હવે મિત્ર જે કોલેજની યુનિવર્સિટીની જે એક્ઝામ ચાલી છે એના એની તૈયારી ચાલતી છે મિત્ર.
હા મિત્રો બરાબર બીજું મિત્રો તબિયત પાણી બધું સારું છે ને?
હા મિત્ર બીજું તબિયત પાણી તો બધું બરાબર જ છે મિત્ર.
હા મિત્ર. મારે એક ટોપિક તને એવું શેર કરવાનું છે કે આપણે જે પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વારસો છે મિત્ર એને આપડે જાળવી રાખવો જે? એ બાબતે તારેમાં શું કેવાનું છે?
હા મિત્ર તમે જે કીધું કે આપણે સાંસ્કૃતિક જે વારસો છે. એ જાળવો જોઈએ કે કેમ એમ તો મિત્ર એ આપણ જે પેલાના જમાનામાં જે આપણા પરદાદા બાપુ એટલે કે જે આપણા પપ્પાના પપ્પાના પપા આપ લોકો જે હતા એ લોકોને એ લોકો કેવી રીતે રહેતા હતા અને એ લોકોની જે પરંપરા હતી એ મ્ર ખૂબ જ અને મહત્વપૂર્ણ છે કારણ કે એ આપણે જાળવવી જોઈએ કારણ કે ભવિષ્ય આપને આગળ જતા કે આપણું ભવિષ્ય આપણું જે પણ હતું અગળનું પેઢી ન એના વિશે કઈ આપણને કોઈ ક કે તમારી પેઢી વિશે વર્ણન કરો કઈ તમારી તો આપણે ભૂલી જતા હોય છે પરંતુ આપણે આપણી આગળની જે પેઢી હતી એના વિશે સમજવું ખૂબ જ યોગ્ય છે મિત્ર.
હા મિત્ર તો તમારી વાત તદ્દન સાચી છે. એવું માણવામાં આવે છે કે પેલા ભારત એક સોને કે ચીડિયા કહેવામાં આવત બરાબર મિત્ર. પરંતુ અંગ્રેજો આવ્યા અને ત્યાર પછી ભારત દેશમાંથી કેટલીક વસ્તુને. બધું લૂટાઈ પય પરંતુ છતાં પણ આપણા ભારત દેશ ન વારસો અને સાસ્કૃતિક વારસો એ અમૂલ્ય ભારતનું ભત ગણવામાં આવે છે પેલાના સમયણે વાર કરીએ ત્યારે આપણે એ જાળવવાનું ખુબ જ જરૂરી છે કેમ કે એમ આપણે ગણાવ તો આપણે આપણા યુગ આપણે હાલમાં હાલના યુગમાં જયારે વિચાર કરીએ છેએ ત્યારે હમ એવું એક વિચાર કરવામાં આવે છે કે આપણે જો હમણાંના જે નાના બાળકો છે એ લોકોને આપણે કેમ જ કરીને વારસો આપી શકી આપણા જંગલોમાં વાઘ સિંહ એ બધું આપણે આપણા નજરેથી જોઈ શકીએ છ છેીએ પરંતુ આપણા પછી ના જે યુગમાં નાના બાળકો છે એ લોકોને માત્ર પ્રાણી હોય પછી વાઘ હોય સિંહ હોય કે પછી પક્ષીઓ હોય કે પછી માછલીઓ હોય એ લોકોને કે પછી જંગલમાં વ ત પશુ કે પછી મોર પોપટ ચકલી એ લોકોને મિત્ર એ ઓળખી જ ન શકે કેમ કે એ લોકોએ જાણ્યું જ ના હોય ખાલી માત્ર મોબાઈલમાં જ હોય અનેને ખબર હોય બેટા આને શું કહેવાય તો પછી આપણને એને થવું પડે કે બેટાને ચકલી કહેવાય અને મોર કહેવાય અને પછી શિયાળ કહેવાય એમ આપણે એ લોકોને બતાવીશું પરંતુ આપણે સાંસ્કૃતિકને જે પ્રાકૃતિક જે જંગલનો વારસો છે એમાં એ જ જાળવી તો આપણે પછી કેમ કરીને આગળ મિત્ર કરી શકાય જો આપણે જંગલમાં જેમ કે સાદડો છે પછી અલગ અલગ ઉંમરનુંું ઝાડ છે પછી પીપળો છે પછી શક છે પછી અ પેડા કલર કરીને મિત્ર આપણે એને આપડે જાળવી શકીએ એટલે મિત્ર એમાં મારે એલું તને કવાનું કે આપણે એ પણ જાડો બીયા તશે પણ ખરેખર જાળવવા માટે આગળની પ્રક્રિયા કેમ કરીને કરી શ ભ હમ જનમાં
હા મિત્રો તમારી વાત તો જન સાચી છે કારણ કે આજે આપણે જોવા જોઈએ તો મિત્રો જે પણ પશુ પક્ષીઓ એની સંખ્યા ખુબ જ ઘટી રહી છે અને મિત્રો તમે તો કીધું કે ચકલી ચકલી વિશે થોડી વાત કરી એટલે મેં તમને જણવા માંગુ છું કારણ કે આજે જોઈ તો ચકલીની સંખ્યા ખૂબ જ ઓછી થઈ ગઈ છે અને તમે કીધું કે આપણી જે પેઢી આવે એ લોકોને આપણે એ લોકોને ખબર નહી પડે કે આપણી જાતિનું પક્ષી કે જે પશુ પણ હતું એમ પરંતુ એ લોકોને એ જોવા ન મળે અને એ લોકો ખાલી ભૂકમાં કહે કે આને શું કહેવાય આ મોર પોપટ ચકલી જે પણ હોય એ કારણ કે આજના જમાનામાં એટલું પ્રદુષણ છે એના લીધે વાતાવરણને તો નુકસાન થાય પરંતુ જે આપણે એટલે જે આપણો વારસો છે અને એમાં જે પશુ પક્ષી બધા જ ભૌગોલિક માંડીને બધું જ ખુબ જ ઘણું એ નુકસાન નુકસાન થઈ રહ્યું છે મિત્ર તો મિત્રો તમે આ નુકસાનને અટકાવવા જે આપણને વારસ બચાવવા એના વિશે થોડું
હા મિત્ર એ તો તમારી વાત સાચી છે આ ત આ જે મેં તમને જાણ એ તો વાત સાચી છે પરંતુ જયારે નુકસાન થાય છે ત્યારે ઘણું અફસોસની વાત ગણવામાં એ આપણે ગણાવી શકાય જો મે એમાં તો પછી એમ છે કે જે આપણા સાંસ્કૃતિક વારસો છે એને અટકાવવા માટે આપણે સૌપથમ તો આપણા પોતાનાથી શરૂ કરવ જોઈ જો આપણા ઘરની બાજુમાં ઘર ચકલી આવે છે તો એના માટે ના નો માળો બનાવે આપવો જોઈએ જેના કારણે ચકલી પોતાનો વસવાટ કરી શકે અને જો હમણાં ના સમયમાંને પણ અ એવું લાગે છે કે બાર જારે આપણે ઘરની બહાર જયારે પાણી ભરીને મૂકી છીએ તો અ કોઈ વખત જે જંગલના વન પશુઓ છે એ લોકોને પાણી મળતું નથી જેના કારણે એ લોકો આપણા ઘરને આજુબાજુ આવીને પી જાય છે તો એ આપણે બાર ટપ ભરી મૂકવું જોઈએ પાણી એમના માટે અને બીજી તો વાત એ છે કે જે ઝાડ છે એના હમણાં હાલે જે બી મળી રહ્યા છે એને આપણે બી મળી તો રહ્યા છે પરંતુ આપણે એનો બી ફરીથી આપણો ઉપયોગ કરી શકીએ એના માટે ફરીથી એ બી વાવવા માટે એ આપણે ટ્રાય કરવું જોઈએ મિત્ર અને એમ આમ એમ ગણવામાં આવે છે તો બધા લોકો જે પ્રાણીઓ છે એમને મારીને ચામડાનું વેચાણ કરે છે પરંતુ એ પ્રાણીને મારવું ન પણ જે જંગલ ખાતાની રેસ્ક્યુ ટીમ છે એને બોલાવીને એને પછીથી બોલાવીને અને એને રેસ્ક્યુ કરીને એને સહી સલામત જગ્યા એ છોડવું જોઈએ એ મિત્ર આપણે ગણા તો પ્ર પ્રાકૃતિક પાસ જ છે જેનું આપણે જતન કરી રહ્યા છે અને એમ પછી આપણે જે વાઘ પશુઓ છે એમને જે પ્રાણી સંગ્રહાલયમાં મુકવામાં આવેલા છે એ તો પ્રાણી મૂકવા આવેલા છે તો આપણે એનું જતન કરીએ એ લોકોને ઉનાળા જય્યારે ગરમીમાં એ લોકો મૃત્યુ પામવાની શક્યતા હોય છે પરંતુ આપણે એ લોકોને ઠંડી કુલર અને એસી જેવા જરાક અંદર રૂમ રે અને સારા એવાા વાડા એને કરી શકાય તો આરામ થી એ લોકોને આપણે જતન કરી શકીએ એમાં શું કેવાનું છે તાર મિત્ર
હા મિત્રો તમારી વાત તો સાચી છે કારણ કે તમે હમણાં જ કીધું કે આપડે વૃક્ષો વધુ આવો જોઈએ અને મિત્રો એ પણ આપણે એ પ્રવૃતિ પણ આપણે કરવી જોઈએ કે આપણેસ નર્સરીમાં આપણે ઘણા બધા એ અલગ અલગ પ્રકારના જે વૃક્ષો હોય અથવા ડ હોય જે પણ હોય એ બધું આપણે નર્સરીમાં યોગ્ય રીતે એનું ઉછેર કરવાનો અને બધી જગ્યા જ્યાં જ્યાં ખાલી મેદાનો હોય એટલે કે જે પડતર જમીન હોય એટલે કે ત્યાં વધારે કોઈ ખેતી ના કરે તે જગ્યાએ બધી જગ્યાએ સોળફા રોવા જોઈએ જેથી કરીને આપણું પર્યાવરણ યોગ્ય રહે અને જેથી કરીને પર્યાવરણ જે આપણે ટકાવી રાખશું તો પ્રાણી પક્ષી પક્ષી બધું જ એમાં સુરક્ષિત રહેશે મિત્ર અને એનાથી આપણને જે પ્રાકૃતિક સૌંદર્ય વધશે મિત્ર અને તમારી વાત જે કીધી તમે એ મિત્રો ખૂબ જ મને યોગ્ય લાગી અને મિત્ર તમે મને એ પણ જણાવો કે એના માટે આપણે કયા કયા એવા યોજના બનાવી જોઈએ
હા મિત્ર એ તો સાચી વાત છે આપણને સરકાર દ્વારા વૃક્ષોો વરસાદ લાવો એ એ યોજના પછી પ્રાણી બચાવ યોજના ગણાવી શકાય અને મિત્ર હું તને એટલું જ એક વિનંતી કરીશ કે તારા ખ્યાલથી તો એટલે મારા ખ્યાલ થી તો તને એવું મેં સલાહ આપવા માંગુ છું કે તું તારા ઘરે એટલું બધું વૃક્ષો આવે કે પછી વૃક્ષોને નાના નાના છોડવા વાગે લાગે કે ઘર બધું ખીલખીલાટ થઈ જાય અને એ એમ મને લાગે છે મિત્ર કે તારે કરવું જોવ સરકાર દ્વારા ઘણી યોજનાઓ બહાર પાડવામાં આવે છે પરંતુ કેટલીક ગ્રાન્ટ આપવામાં આવે છે તો એ ગ્રટ લોકો સુધી પહોંચતી નથી અને જેના કારણે અ જે થોડી તકલીફ પડે છે એ તો મિત્ર રહેવાની જ છે પણ એમ તો મારા ખ્યાલથી તો એ આપણે પોતાના જાતિ શરૂ કરે શરૂ કરવું જોઈએ જે જંગલ ખાતામાં આવે વધુ વૃક્ષરૂપા જોઈએ મિત્રો તમારો મને કિંમતી સમય આપે એના માટે તારો આભાર માનું છું ફરીથી કોઈ દિવસ હું તને યાદ કરીશ અને તું પણ મને યાદ કરજે
હા મિત્ર ચોક્કસ